હાલો.
હા, જય શ્રી કૃષ્ણ પૂજાબેન.
હા, જય શ્રી કૃષ્ણ, આવે છે ને અવાજ હવે?
હા, હા, આવે છે, આવે છે. હા.
હા, હા, તો તો વાંધો નઈ, કેમકે મારે ક્યારેક આમાં છે ને, રિફ્રેશ ન કરવાનું. ભૂલી જાાવ તો, પછી કોલ નથી લાગતો.
હા, હા, હા ને, પછી તમે જોયા કેટલા ટાસ્ક થયા છે તમારા?
હા, હા, હા, હા, હા જોયું છે, મેં હા, હા.
કદાચ એવું છે કે, હે ને કે, એ એજન્ટ સાથે પાંચ વાર જ કરી શકાય વાત. કાચ પાંચ તમારી લગાડશો, પાંચમે પછી હે ને. બીજું બોલો.
હા, બસ જો બાકી તો બસ મજામાં જો. ને બસ બીજું તો, અત્યારે તો અહિયાં તો થોડીક ગરમી વધારે. એટલે બહાર જવાનું તો ક્યાં આવતું નથી, છોકરાને પાર્ક મા ને જાય છે, બાજુ માં છે, દારશન પા તો પણ ત્યાં છે ને એટલી બધી ગરમી હોય ને કે, કલ અડધી કલાકમાં પાછા ઘરે
હા, પછી એસી માં જ બેસવું પડે ને.
બેસવું પડે, છોકરાઓને અને ઘરે પછી વર્ક ને બધું કરતા હોય એ લોકો.
હા ને, ટીવી જોતા હશે હે ને.
હા, હા, હા ટીવી ને, મોબાઈલ ને બધું જોતા હોય.
હા, હા, તો આપણે શું વાત કરતા હતા?
હા, આપડે આ કેરિયર વિશે?
હા, કેરિયર વિશે, હા બરાબર તો. એટલે કમ્પ્યુટર આવવાનું પણ જરૂરી છે, સ્કિલ્સ આવવાનું પણ જરૂરી છે, એટલે એટલે આપણે તો બધું શીખાડવાનો પછી મોટો થઈને, એને જ બધું કામ લાગશે.
હા, હા, હા, એ એ તો છે જ.
હા, એટલે મા આપણે તો તમારું તો સારું હતું, તમે તો ભણાવતા એટલે લગ્ન પહેલા છોકરાઓને. તો તમારું તો સારું હતું, હું મારી તો એટલે મેં સિલાઈ પણ શીખ પણ બધું કમ્પ્લીટ નહી કરે, એટલે પ્રેક્ટિસ કરવાની હોય ને, કપડું લઈને તે તો હું પાર્લર ન પણ થોડુંણું આવડતું, પણ કમ્પટ ના કર પછી ડ્રાઈવિંગ. પણ શીખી હતી, પણ મેં ચલાવતી નહી, એટલે મારું બધું છે, ને અધુરું-અધુરું છે આવડે બધું બધું કમ્પલીટ ના કર્યું, તો મ જવું થાય છે કે, મારા છોકરાઓનું હું સારું કરું.
હા, હા, હા એ તો છે જ, એ તો છેજ કેમ કમ્પ્લીટ હોય ને, પછી આપણે કરીએ તો, ફેર પડે ને ઓ લોકો અધૂરું છૂટી જાય ને, પછી આપડો ઇન્ટરેસ્ટ એ વયો જાય કે, હવે આ કામ પાછું નથી કરવું.
ત્યારે છે ને, એટલી અક્કલ જ નહી હતી.
હા, હા, હા, હ, એટલો માઈન્ડ ન ચાલે કે, આટલું બધું શીખી લે.
અત્યારે તો બધું ખબર છે, એટલે જેમ-જેમ આપણી ઉંમર વધે તો આપણે તો એક્સપિરિયન્સ થાય તો ખબર પડે કે, આપણે ક્યાં મિસ્ટેક કરી છે.
ઓકે ઓકે હા હા હા, બરાબર તો મારે હમણાં મારી એક ફ્રેન્ડ છે ને તો એણે લીધું છે અંયા સિલાઈ મશીન. હા તો એ ઘરે અત્યારે પ્રેક્ટિસ ને એવું થોડું ઘણું કરે છે. હા હા હા, એટલે અત્યારે તો કેમ કે એમાં પણ સ્કોપ ઘણો છે ફેશન ન ને એ બધું કરે છે ને, તો એની પણ ડિમાન્ડ છે એવું નથી કે તમે, ડિગ્રી હોય તો જ આગળ કઈ કરી શકો.
હા હા ડિગ્રી નું એવું નથી, પણ અત્યારે પછી આપણી પાસે છોક છોકરાઓની જવાબદારી થઈ ગઈ પેલા બધું સ્ટાર્ટ માં લગ્ન પેલા બધું કરી નાખ્યું હત, તો અત્યારે કામ આવ ને. મારી સાસુ એ ખબર એટલું મસ્ત ડિપ્લોમા એમનું થયેલું છે એ સિલાઈમાં, તો એ તો પોતાના ડ્રેસ તો પોતે જ બનાવે, આજ સુધી ટેલર ના શોપ પર નથી ગયા આટલા વરસના થઈ ગયા, સા અડસઠ વરષ ના થઈ ગયા છે આજ સુધી ટેલરની દુકાન નથી જોઈ.
ઓકે હજી પણ કરી લે?
બધું જાતે કરે છે બધું જાતે પોતાના ડ્રેસ સલવાર ને અ બધા કુર્તા અને જેન્ટસ નું નહી આપડે એમને. પણ એટલે મારા હસબન્ડ નાના હતા ને એટલે એમના છોકરાના એટલે તો એમનું છે ને જે શર્ટ ને બધો અ હાફ પેન્ટ હોય છે ને તે બનાવતા, જબ્બો બનાવતા. પણ અત્યારે તો ખાલી પોતાનું જ કરે છે, ને મને કઈ એટલે બના એટલે રિપેર કરાવવું હોય ને, ઇલાસ્ટિક નાખ વાનું કા તો બટન એ બધું મને કરી આપે છે.
ઓકે ઓકે ના સારું સારું એ તો ઘણું સારું, કેમ કે બાર અત્યારે જાય તો મા ડ એનો પણ પ્રાાઈસ એટલી છે. એટલે એનાથી બેટર, હા હા, કપડા આપડે જેટલું લઈએ નને એટલી જ કિંમત ની પછી સિલાઈ હોય છે.
હા. એજ ને એજ ને ને, મારી સાસુ તો ડિઝાઈન પણ મૂકે છે કુર્તામાં. ડિઝાઇન એટલે ડિઝાઇનર પીસ એટલે પાંચસો રૂપિયાનોો ડ્રેસ હોય ને. એને પાંચ હજાર નું કરી નાખે છે, લેસ લગાડે છે, પછી વર્ક કરતા પણ આવડે છે વર્ક પણ કરે છે, એમ્બ્રોડરી છે, પછી પેલા તબલા મૂકે છે કાચ આવે છે એમને મૂકતા. ને બહુ ને જારે તો મને તો મારા સાસુ એમ પણ કહી છે. જયારે એમના લગ્ન થઈ ગયા હતા પછી એમના. મારા સસરા ના ભાઈઓના પણ લગ્ન થઈ ગયા હતા તો બધી દેરાણીઓ છૂટા પડ્યા હતા ને. તો ત્યારે છે એમને એટલે અ બહુ એટલે સારું નહિ હતું એમનું. કંડિશન, તો એ છે ને લોકોનું લોકોનું કરતા, એટલે પછી તો સારા સેટ થ ગયા મારા સસરા એટલે તે જમાનામાં, પછી છોડી દીધું, પણ સ્ટાર્ટિંગમાં તો ઘર ચલાવવા માટે તો પૈસા જોઈએ ને, તો પછી લોકોને વર્ક પણ કરી આપતા, બહ સારું કરતા. પછી એટલે એટલે લગ્ન ના ચાર પાંચ વરસ કર્યું. પછી છોકરાઓ થઈ ગયા ને એમને, પછી છોડી દીધું.
ઓકે બરાબર હા હા. મારી જેમ. મેં પણ છે ને સિલાઈ નું નથી શીખેલું, પણ મેં એમ્બ્રોઇડરી વર્કસ શીખેલો છે અને હું કામ પણ કરતી એમ્બ્રોડરીમાં. એટલે બહારથી તમ તમે લઈ આવો ને તો એમાં પછી કપડા આપણે આપે દુકાન વાળા, એટલે પછી આપડે એમાં ડ્રોઈંગ ને છાપણી કરી, અને ઘરે એમ્બ્રોડરી વર્ક કરીને એ લોકોન દેવાનું. તો ત્યારે સારું હતું એમાં બહુ. અત્યારે તો પ્રાઈઝ બહું વધી ગઈ હશે. પણ મારાઈ મેરેજ પછી મેં ઈ કામ કરેલું છે.
હા, અચ્છા.
છે ને એટલે, હા, હા. પછી ડિગ્રી તો બધી પછી મેરેજ પછી લીધી, થોડીક બાકી હતી ઈ. બાકી તો ઈ બધું કરી લીધું પહેલા. પછી જે એમ કોમને, બી એડ ને ઈ પછી કઈરું, હા.
બરાબર-બરાબર. હા આ તો આવડવું જ જોઈએ ને એટલે થોડું ઘણું તો આપણે એમ જાતે કરી શકાય એમ.
હા, હા, હા. ને અત્ય્યારે તો સિલાઈ મશીન માં કેટલી ફેસિલિટી આવે, પેલા એવું ના આવ
પહેલા હા. મારી સાસુ ને તો પેલા હાથ વાળી હતી, ને પછી એમની કંડીશન થોડી સારી થઈ તો પછી પગ વાળી લીધી. ને પેલી ઇલેક્ટ્રિક પણ નીક કળેલી હતી, તે તો નથી. પણ બધું એટલે હવ હવે અત્યારે તો બહુ સારી છે.
બહું-બહું સારી છે.
એજ વાપરે છે.
ઓકે. બાકી અત્યારે તો બહુ મસ્ત આવે છે. એનું તમે મોટર ને ઈ બધું જોવો ને તો સિલાઈનું તમારે જે તે ચેન્જ કરવું હોય, તો ખાલી એક બટન જ દબાવવાનું. બાકી કાંઈ કરવાની જરૂર નથ રહેતી.
હા ઈ જ, ઈ જ. વર્કની પણ એમાં જ હોય છે સુવિધા, ને સિલાઈની પણ અને બધું-બધું અંદર સા બધું થઈ જાય.
થઈ જાય એજ, હા, હા, હા એજ ને. એટલે બહું અત્યારે ફેસીલિટી વધી ગઈ. અહ પણ અત્યારે
કરું છું, એ મારા સાસુમાં ને કેઈ છે તો હું તમને કેવું છું.
હા, હા, હા, હા એજ. એ તો છે એજ. તો પણ અત્યારે આપણે શું થાય છે આ મોબાઈલ આવી ગયું ને તો રીલ સ્ક્રોલ કરવામ ટાઈમ બહુ જાય.
હા. સાચી વાત. આપણે આપણી જિંદગીનો બહુ કિંમતી સમય વેસ્
એટલે હા, કર કરીએ છીએ. એજ-એજ ને. થોડું સોશિયલ મીડિયા છે થોડુંક રીલ્સનું ને એ બધું છે. થોડુંક જાણવાય મળે પણ એનું એમ
પણ પછી બહુ-બહુ વધારે પણ નહીં કરવાનું ને. કે આ કામ છોડીને, બીજું કામ છોડીને તો પન નહીં જોવાનું ને.
હા, હા. એટલે ઈ આપણેે જ થોડોક માઈન્ડ કંટ્રોલ રાખવો પડે છે અત્યારે જમાના પ્રમાણે. કે
પણ રિયાભાભી એ અમને અહિયાં બેઝિક કરી નાખ્યું છે, તો મેં તો એ પણ નથી જોયું. એ પણ કેટલા દિવસ પછી ઇન્સ્ટાગ્રામ નથી ખોલ્યું.
હા, હા, એજ-એજ ને. તો હા. એટલે હમણાં તો આમાં બીઝી છે, તો થોડોક વાંધો નથી.
મને તો લાગે છે તમાર તો ત્રણ-ચાર દિવસમાં તો પતાવી જ દેશો.
ઓકે. તો સારું. હા, હા એજ-એજ ને. એટલે આજ થી ચાલુ કઈરું છે હા. હા, હા. એ જ ને. ને એક્સપિરિયન્સ કેવો કરીએ હવે પછી જોઈ આગળ-આગળ.
હા એજ ને, એજ ને.
તો.
હું તમને વાત કરી હતી, એટલે અમે ઈન્ડિયા પોહોંચ્યા ને તો બરોડામાં જ એટલે. મારા સાસુ એક નેચરોપેથી નો એક આશ્રમ છે. ત્યાં દાખલ થયા હતા, એટલે દસ દિવસ એઈને આવ્યા, એટલે આખી બોડી એ લોકો ડિટોક્સ કરે છે.
હા, હા.
એટલે એમાં છે ને, કંઈ અનાજ અનાજ કંઈ નહીં આપે એટલે. છે ને, એ લોકો એટલે કાળા આવે ને, કાળા પીવડાવે છે. પછી સલાડ ખવડાવે છે, પછી ફ્રૂટ આપે છે. ને પેલું રોટલો બોટલો કંઈ પણ નહીં, ફ્રૂટ ને સેલાડ જ. ને આ લોકો કઈ માલિશ પણ કરી જાય છે, આખી બોડી ને. ને પછી થોડા ભજન કરવા જાય છે, થોડું યોગા કરાવે છે. એવું બધું દસ દિવસ રહીને આવ્યા તો, એમને. તો ઘણો ફાયદો છે, અત્યારે એમ.
હા, હા, ના સારું, સારું ને. બધું એ એજ પ્રમાણે આટલું બધું મળી રહી, બધું કરવાનું તો સારું જ કેવાય.
હા, એમના ભાઈ ભાભી રને, રહેલા હતા ગયા વર્ષે. તો એમણે કીધું, એમણે કીધું. કે હું અત્યારે જઈશ ઇન્ડિયા તો ત્યારે જઈ આવીશ તો, અમે બુકિંગ કરાવી દીધી હતી. તો દસ દિવસ રહીને આવ્યા.
ઓકે, હા, હા, ઓકે, સારું એટલે આપડે આ એલોપેથિક બધી દવા છે, એના કરતાં નેચરલ સારું ને.
હા, એજ, એજ, એજ.
હા, હા, ના એ તો બોડી માટે સારું પ એજ. પ્રમાણે પછી દવાઈ સૂટ ન થાય ને, એ બદલે. કરે તો, વધારે સારું. હા, હા, એટલે કે બિ બીમાર તો નથી ને કે, ખાલી જે એમ જ ક
ના, ના, બીમાર ન થી એમને ખાલી ઘૂટણ નો જ પ્રોબ્લેમ છે, બાકી તો આપણા કરતા યંગ છે.
ઓકે, ઓકે, એ ના ના એ તો તો તો. સારું, હ, હ, હા, હા, હા, તો.
અવે અ હા, એજ પછી છે ને, પછી ઘરે આ આયવા ને. તો એમણે તો બો દિવસથી બો જમ્યા નય હતા, સારું. તો મને આવીને કીધું હતું કે, હવે સારું સારું બનાવ જે તો પનીરનું શાક બનાવ્યું હતું, એક દિવસ એક દિવસ છોલે ભટુરે બનાવ્યું હતું ને. એક દિવસ બીજું શું બનાયવું અતું? આ ગટ્ટા ની સબ્જી બનાવી હતી. તો બધું સારું, સારું. પછી એમને ગમ્યું ને, પછી મારા હસબન્ડે કીધું કે, એટલું બધું આવીને, બધું તરત નઇ ખાવાનું. બધું થોડું ધીરે-ધીરે ઓછું કરો, એટલે ક્વોન્ટિટી થોડી ઓછી કરો. બધું એજ પ્રમાણે ખાવાનું ને, અવે પાછું અવે. કેય છે કે, છે ને અવે હું લાઈટ ખાઈશ. તો મારી પાસેથી ગઈકાલે ખીચડી બનાવડાવી તો, અવે ગઈકાલે હું ખી. ચડી બનાવી અતી.
ઓકે હા હા હા એ તો છે જ. કેમકે એક માળું ચાલુ કરે તો પ્રોબ્લેમ થાય, ઉત થોડીક વાર પછી કરું તો મારે છે ને રસોઈ નો ટાઈમ થઈ ગયો, સાત વાગી ગયા ને એટલે.
મેસેજ કરજો હું ફ્રી અઈશ તો હું કરીશ, ત તમે કરજો પછી બરાબર.
હું ફ્રી થાય ને એટલે તમને કઇશ ઓકે. હા હા હા હા હા ઓકે ચલો ચલો ઓકે હા બાય બાય.